હલો.
હા કેમ છો અવાજ સંભળાય છે મારો?
હા હા સંભળાય છે.
હા મજામાં એકદમ સરસ.
શું કેવું આજકાલ દેખાતા નથી ને, આ આ બીઝી લાઈફની અંદર આ શું જોબની અંદર કેવું ચાલે છે?
હા એકદમ સરસ છે. પણ હવે જાણે બધું અમને લોકોને છે. ને પેલા એવું હતું કે બધું હાથ થી કામ કરવાનું હતું. અને બધું તમારે જાતે જાતે જ લખી લખીને કરવાનું હતું પણ હવે છે ને તે બધું એ લોકોએ અ કોમ્પ્યુટર લાઈવા નવા તો કોમ્પ્યુટર લાયવા તો હવે શીખવું પડવાનું ને એવું બધું છે. પેલા જેમ કે અમે અમારા પેપર છે તે હાતે લખી લખીને બનાવતા હતા પણ હવે બધું છે ને કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું તો જાણે જરા મુસીબત છે અને મારું કેવું છે કે મેથ્સ ટીચર છું, એટલે એના લીધે થોડુંક બધું લેવું પડે બધા અ જોમેટ્રિક ફિગર લેવા પડે એના લીધે છે ને તે તકલીફ પડે છે. એટલે મને જરાક તકલીફ છે. એટલે ટેકનોલોજી કેવી રીતે બધી કેવી વાપરવી જરાક શીખવું પડે તેવું છે. એટલે મને એમ થાય છે કે હું કઈ ક્લાસીસ જોઈન કરી લેઉ કેવું રીતનું કઈ છે કે શું કરું ખબર નથી પડતી એટલે તમને બી કઈ ટેકનોલોજી વિશે કઈ આઈડિયા હોય અને કઈ હોય કે આપણે આપણી રોજિંદા જિંદગીમાં ટેકનોલોજી ને કેવી રીતે સરખી રીતે વાપરવી જોઈએ તો જરાક મને જણાવશો.
હા હા, તમે જણાવીશ, હવે તો આ ટેકનોલોજીમાં એટલું બધું એક્સ્ટ્રા આવી ગયું કે વાત જ નહી પૂછો અને હવે જ્યારથી આ એ આઈ ટુલ્સ આવી ગયું તો બધું તમને જે આપણેે એમને પૂછે ચેટ જી પી ટી ને પૂછે કે કોઈને પણ પૂછે તો તરત જ બધાના આન્સર ના જવાબ આવી જાય છે, એટલે આપણે થોડી આપડી મહેનત બી ઓછી થઈ જાય, અને કામ આપણને ડાયરેક્ટ બેઠું મળી જાય છે, અને આ નવી નવી ટેકનોલોજી આ રીતે આવ્યા જ કરે છે એટલે વાત જે ની પૂછો આપણે રોજે રોજ થોડું થોડું શીખવા જ પડે, હવે તો આ અમારા પણ કોમ્પ્યુટર વાળાને પણ એવું છે હાર્ડવેર સોફ્ટવેર જે બનાવે તે લોકોને પણ એવું જ આ જે બધા નવા નવા પ્રોગ્રામિંગ બનાવે તે લોકોને પણ આવું એ આઈ થ્રુ એટલું ઈઝી પડી જાય છે, એટલે એ લોકોને હવે બધી કંપનીમાં કમ્પલસરી એ આઈ શીખવાનું એવું આવી ગયું છે, એટલે એ લોકોએ પણ હવે રોજે રોજ આ એ આઈ વિશે બધી ટેકનોલોજી નવું પ્રોગ્રામિંગ બનાવવું પડે જેથી એ લોકોને બીજું શું સામે જે ખરીદતા હોય સોફ્ટવેર તે લોકોને ઈઝી પડે કે આ એ આઈ થ્રુ બધીવી માહિતી મળી જાય. એટલે એના માટે હવે આ અમે પણ એ સર્ચ કરતા છે. કે કઈ રી આ પ્રોગ્રામિંગ બનાવવાનું જેથી આપણને આ ટેકનોલોજી વિશે ખબર બી પડે, ને આ એઆઈ નો યુઝ કરીને આપણે ઈઝીલી આપણે આન્સર મળી જાય. એટલે હમણાં તો આ બધું આવું જ ચાલ્યા કરતું છે શું કેવું તમારું?
હા એકદમ સાચી વાત છે, તમે એઆઈની વાત કરી એ બી છે અમારામાં, અમને લોકોને કીધું કે તમે તમને ખબર નહી પડે કે કેવી રીતે છોકરાને ભણાવવાનું કેવી રીતે કઈ નવું કઈ આવી ગયું, હોય તો કરાવવાનું જેમ કે હવે તો એવું થઈ ગયું છે ને કે તમારે રમ રમતા રમતા બાળકને શીખડવાનું, એટલે એવી બધી વસ્તુથી શીખવવાનું કે એ રમતું રમતું કરી લે, એમ લખાવ લખાવ કરવાનું, અને વંચાવ વંચાવ કરવાનું, દસ વાર લખાવતા આપણે જેમ કે આપણે ઘડિયા દસ વાર લખાવીને મોઢે કરાવતા એવી રીતે હવે નથી કરવાનું. તમારે થોડુંક એને એ લોકોને કોઈ અ પ્રવૃતિ કરાવવાની કે જેમથી એ લોકોને એક્ટિવિટી થી એ લોકોને આવડી જાય કે કેવી રીતે આપણે અ ઘડિયા લખી શકીએ, એમ કરીને એટલે તેના માટે અમારા જે છે હેડ તેમણે અમ ને કીધેલું હતું, કે તમે છે ને એ આઈ નો ઉપયોગ કરી શકો, એમ કરીને તો વચ્ચે છે ને અમે સર્ચ કરેલું હતું તો ચેટ જીપીટી છે, પછી જેમીની છે, પછી ક્લોડ છે એ બધા એવા ઘણા એપ છે જે આપણને થોડુંક આવી રીતે સી ખવે છે કે તમે કેવી રીતે કઈ તમારી મુશ્કેલી હોય, કે કઈ પણ તમને મૂઝવણ હોય તો આપડણે એમને પૂછ છે તો એ લોકો આપણનું બધું અ સમાધાન આપી દે છે, એટલે જરા કે એ તો વસ્તુ સારી છે, પણ આમાં એવું છે. કે જરા કામ બીક બી લાગે કે વખત જતા એવું નહી થઈ જાય, કે બચ્ચાઓ બધા જ અ ટેકનોલોજી વાપરીને અને આવું ચેટ જી પી ટીને એવું બધું વાપરીને જાતે જ જાણે પોતાનું વસ્તુ કરી લે એમ કોઈ પણ એ લોકોને મુશ્કેલી આવે તો, મોબાઈલ ખોલે પોતાના મા બાપનો અને આવી ચેટ જી પીને જ પૂછી લઈ કે આનો જવાબ શું આવશે, એમ કરીને તો પછી આપણે ટીચરોની તો જરૂર શું પડવાની એવી જ રીતે જેમ કે કોઈ સોફ્ટવેર બનાવવા વાળા છે કે કઈ પણ છે, તો કઈ પણ પ્રોબ્લેમ આવે તો કહી શકે ને કે આ વસ્તુ આવી છે તો એ આઈને પૂછી લેઈ તો પછી યા તો આપડી થોડીક અ જોબમાં તો પ્રોબ્લેમ થાય જ ને એમ આપણે નોકરી ધંધામાં વ્યવસાયમાં તો તકલીફ પડવાની જ ને એમ
હા બરાબર તમારી વાત હા એટલે જ તો છે, કે આ એઆઈ આવું તો મેન પાવર શું થઈ જાય ઓછો થઈ જાય એટલે લોકો એને બધાને એ પણ બીક છે, કે ટેકનોલોજી તો આવી પણ એનો વપરાશ કઈ રીતે કરવો એનો ગેરવપરાશ બી છે. હવે તો નાના નાના છોકરાઓ બી જોઈ તો આ રીતે મોબાઈલ થી બધું પૂછે છે, હમણાં જ એક નવો કિસ્સો આવેલો હતો કે છોકરાઓ નાની છોકરી એ પૂછ્યું કે આ સુસાઈડ કરવા માટે કઈ દવા લેવાની તો ડાયરેક્ટ એ આઈ એ આન્સર આપી દીધો, એટલે એનો યુઝ કઈ રીતે કરવાનો એના પર ડિપેન્ડન્ટ છે, એના મિસયુઝ બી છે એટલે આપણેે ટેકનોલોજી આવે પણ એનો યુઝ બરાબર કરવો પડે, નાના છોકરાઓને એ લોકોને મોબાઈલ થોડો આપ ઓછો આપવાનો, ને ટેકનોલોજી આવી એ શીખવું તો જોઈએ, જ પણ એનો સારી રીતે ઉપયોગ કરવાનો પછી એને આપણે ખરાબ રીતે ઉપયોગ કરીએ ગમે તે રીતે તો એના મિસયુઝ પણ થઈ શકે એટલે અને ટેક ટેકનોલોજી તો નવી નવી આવ્યા જ કરે, પણ મેન પાવર બધી જ જગ્યાએ બધા ટેકનોલોજીના એ સાચા જવાબ નથી આપતા. એટલે એના માટે ટે થોડો મેન પાવર પણ સોફ્ટવેર વાળા એ પણ એવું વિચારવું જોઈએ, કે ગમે ત્યારે જયારે પ્રોબ્લેમ આવશે આ રીતે કોઈ સોફ્ટવેર ની અંદર કે કઈ બનાવેલું હોય, તો ત્યારે બંધ થઈ જાય ડાયરેક જ એ પ્રોગ્રામ તો ત્યારે મેન પાવર હશે તો જ એ વસ્તુ સોલ્વ કરી શકશે, બા તો આ બધું તો પ્રોગ્રામની અંદર કોઈ કોઈ વખત ફોલ્ટ આવી ગયો તો એના રોંગ આન્સર પણ આવી શકે, એટલે જો પોતે માણસ જાતે બનાવેલો હશે તો એને ખબર હશે કે ક્યા પ્રોબ્લેમ છે. શું કરવું તો એ તરત જ સોલ્વ કરી શકે, એટલે આ બધું બનાવીએ તો ખરી એઆઈ પણ કોઈ વખત એની અંદર ફોલ્ટ પણ આવી જાય છે, એટલે આપણે એનો યુઝ કઈ રીતે કરવો તેના પર ડિપેન્ડન્ટ છે, એના મિસયુઝ કરવા કરતા યુઝ એ સારી રીતે કરીએ, કે આપણને કઈ શીખવા મળે તે રીતે ટેકનોલોજી નો યુઝ કરીએ તો સારું બાકી તો હમણાં તો બધી ટેકનોલોજી એટલી સારી આવી ગઈ ઘરમાં પણ આપણે જોઈએ તો પોતું મારવા માટે મશીન આવી ગયું મશીન આપડે રિમોટ કટ્રોલ થ્રુ કે અમુક એરિયા અમુક એરિયામાં એ કવર કરે કે આપણે એને પ્રોગ્રામ આપીએ એટલે અમુક એરિયાની અંદર એ ક્લીન કરી દે એટલે આ રીતે નવા નવા મશીન પણ એવા બધા આવી જ ગ્યાં છે નવી નવીટેક ટેનોલોજી કે આ રીતે આપણું મેન પાવર એટલે ઘરનું કામથી માંડીને માણસનું આ બારનું કામ બધું કામ ઓછું કરી નાખે, પણ એના યુઝ કોઈ વખત એની અંદર બધાની અંદર ફોલ્ટ આવે એટલે મેન માણસ જાતે કરે. તો તે કામની અંદર કોઈ દિવસ ફોલ્ટ નથી આવતો, પણ આ રીતે બધા મશીનરીથી બધા કામ કરેલા હોય તો કોઈ દિવસ જયારે ફોલ્ટ આવે ત્યારે એની અંદર પ્રોબ્લેમ્સ આવી શકે છે, શું કેવું તમારું?
સાચી વાત છે તમારી, એજ વસ્તુ મારી સાથે પણ થયેલી હતી, અ તમે જેમ કીધું ને એવી સરખી વસ્તુ મારી સાથે પણ થયેલી હતી, ચેટ જી પી ટી એ મને કઈ બીજું જ બતાવેલું હતું પણ એનો જવાબ કઈ બીજો જ હતો એટલે ટેકનોલોજીમાં ખામી છે. તો ખરી જ હવે એજ વસ્તુ આપણે જોઈએ તો આજકાલના જે અત્યારના બાળકો છે એ લોકો કેવું કે જેમ આપણે રમવા કરવા જતા એવી રીતે રમવા કરવા નથી જતા, એ લોકો કેવું કે મોબાઈલને જોઈ ટીવી જોઈ એ લોકો એવું જ બધું કહી એટલે એ લોકોની જિંદગી ને ચાર દિવાલ ની વચ્ચે થઈ ગઈ છે બીજું કે એ લોકો છે ને તે પોતાના મોબાઈલ થી બહ જ અટેચ છે એટલે એ લોકો જ્યાં જાય ત્યા. તો ઈન્સ્ટા પર ફોટા મૂકવા ઈન્સ્ટા પર સ્ટેટસ નાખવું પછી એ લોકો અ એ એઆઈ થી કઈ વસ્તુ શોધી કાઢવી. પછી એ લોકો સ્નેપચેટ વાપરે છે એવી રીતે બધું એ લોકો વાપરે છે અને એ લોકો પોતે બધી રીતે છે ને એ લોકો એ એકદમ અપડેટ રેવાનું છે એવું એ લોકોનું થઈ ગયું છે એટલે એ વધુ પડતો ટેકનોલોજીનો જે વપરાશ એ લોકો જે કરે છે એ પણ સારું નથી જેમ કે ટેકનોલોજી છે ગુણકારી છે આપણે ટેકનોલોજીથી જ આગળ વયધા છે આપણે ચાંદ પર બી એથી જ પહોંચ્યા છે એટલે આપણે અત્યારે મંગળ ગ્રહ પર બી જે ગયા તે આપણે ટેકનોલોજીથી જ ગયા છે એટલે ટેકનોલોજી તો ખુબ જ સરસ છે પણ ઘણા લોકો છે ને ટેકનોલોજીનો ગેરફાયદો પણ ઉ ઉઠાવે છે જેમ કે અત્યારે તમે હાલની પરિસ્થિતિ જો તો ટેકનોલોજી થી કેટલું બે દેશોમાં નુકસાન કર કર્યું છે એ લોકોએ એ લોકોએ સમજ નથી કે સામાન્ય અ નિર્દોષ માણસ આમાં દુઃખી થાય છે તેવી જ વસ્તુ આપણી સાથે બી બને છે જેમ કે હેકિંગ થાય છે છેતરપિંડી થાય છે કોઈના પૈસા એકાઉન્ટ માંથી કપાઈ જાય છે એ બધું ટેકનોલોજી નો ઘેરલાાભ છે. પણ કઈ નહી. તો માણસે જ પોતાની રીતે સમજવાનું હોય કે મારે ટેકનોલોજી આપી છે કે મને આ વસ્તુ મળી છે તો મારે એ આધુનિકતાનો ઉપયોગ કેવી રીતે કરવો મારા હિત માટે કરવો કે મારો ગેરલાભ માટે કરવો એ એ વસ્તુ એ માણસે ન કરવાની હોય એટલે એવી રીતનું છે આમાં તો એટલે આના પરથી તો હું એવું સમજી કે આપડે આજ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે મારા લાભ ની વસ્તુ હોય તો હું ટેકનોલોજી વાપરીશ મારો ઘેરલાભ થતું હોય એ ટેકનોલોજી વાપરીને તો હું એ ટેકનોલોજી વાપરીશ નહી એવું મને લાગે છે એટલે ચાલો કઈ નહી તમારી સાથે આનંદ થયો વાત કરીને ચલો ફરી કોઈ બીજા વિષય પર આપણે વાત કરશું આભાર આવજો.
હાજો